બસ મજામાં તમે બોલો તમે કેમ છો?
એકદમ મજામાં. જોવો ને આ તો મેં તમને એટલા માટે ફ ફોન કરેલો હતો કે જાણે છે ને અમારે ત્યાં એક બેન છે, એમણે છે ને તે પાપડ, અથાણા અને પાપડી ને એવું બધું વેચવાનું ચાલુ કયરું છે, એટલે પોત તાનું છે ને એમણે જરાક ગૃહ ઉદ્યોગ જેવું જ ચાલુ કયરું છે એમ તમે સમજો ને, કારણ કે છે ને એમનો વિચાર એવો હતો કે આ જે હું તો થોડું કરું છું પણ મારી સાથે છે ને તે જો કોઈ લેડીસ હોય તો એ લેડીઝ ને પણ હું રાખવું એમ કરીને છે ને એમને ત્રણ ચાર લેડીસો સાથે છે ને બધું આ બધું ચાલુ કર્યું છે એટલે તમે છે ને જરાક એમના પ્રોડક્ટની થોડીક માર્કેટિંગ કે એવું બધું જરાક મને કરી આપજો ને આવા નાના નાના ગૃહ ઉદ્યોગ શરૂ કરવા જોઈએ કે ની કરવા જોઈએ મહિલાઓએ કેવી રીતે બધું કરવું જોઈએ તમારો શું વિચાર છે આ બાબત પર?
જમાનામાં તો તમે વાત કીધીને તેમ સ્ટાર્ટઅપનું બધાને એન્ટરપ્રિન્ય્યોરશીપની બહુ અ ટ્રાય કરે છે બધા. એટલે નવું નવું ટ્રાય કર આવડતું હોય તો કરવું જ જોઈએ ને એનાથી કેવું હવે તમે કીધું એ ચાર પાંચ બહેનોને અ સહકાર બી આપે છે તો એનાથી એ રોજગાર પણ આપે છે સાથે સાથે તો એ પણ એક સારી વસ્તુ અ કહેવાય. પણ એ લોકોએ એ બી તને ધ્યાન રાખવું જોઈએ કે કોઈ બી ઓવર એક્સાઈટેડ થઈને ગમે તેમ જલ્દી જલ્દી પ્રોડક્ટ બનાવીને ક્વૉલિટી બગાડવી ના જોઈએ નહીં તો કેહેવું કે નવું નવું ચાલુ થયેલું કામ પણ બગડી શકે. તો એ બધા વસ્તુ ધ્યાન રાખવી જોઈએ પઈ પેકેજિંગ જેટલું છે પછી અત્યારે સોશિયલ મીડિયાનું પણ જોઈએ આપડે તો એ પણ એક સારી જગ્યા છે માર્કેટિંગ કરવા માટે. વોટ્સએપ છે પછી ફેસબુકમાં કરી શકો, ઇન્સ્ટાગ્રામમાં અ બેનો સાથે રીલ બનાવી શકો કે બહેનો કેવી રીતે પાાપડ બનાવે છે, ટેરેસ પર કેવી રીતે સૂકવે છે, પછી આખી પ્રોસેસ શું છે એવી રીતે રીલ બની શકે. એ રીતે ઘણું બધું માર્કેટિંગ કરીને એમનો બિઝ નસ અજું આગળ વધારી શકે.
હા હા બિલકુલ સાચી વાત છે તમારી. આમાં એવું છે ને કે અમે છે ને હાલમાં જોયું કે અત્યારના નવ યુવાનો એ છે ને કેવું છે કે તો બઉ ભણેલા ગણેલા હોય અવે એકદમ સારી કોલેજ માંથી પાસ થઈને નીકળેલા હોય પણ હવે એ લોકોને છે ને તે એ લોકો ના લાયકાત ની છે ને નોકરીઓ મળતી નથી. કારણ કે બધી જગ્યાએ તમે જો મંદી ચાલે છે. એક તો આ રાજકારણ એવી શું ચાલુ કર્યું છે ખબર નથી પડતી. એના કારણે છે ને બધા જ વ્યવસાય છે ને ઠપ જેવા થઈ ગયા છે. એટલે નવયુવાન શું કરે હવે પોતાનું મીટર ઝીરો રેય એટલે એ લોકો શું કરે કે આવું કઈ સ્ટાર્ટઅપ નું વિચારે અને પછી છે ને એ લોકો કઈ પણ આવી તે કોઈને પૈસા ઇન્વેસ્ટ કરવા કે કા તો એમ ક કે જરાક તમે અમારા પર વિશ્વાસ રાખો અને અમે લોકો આ રીતે વસ્તુ કરીએ છે, એમ કરીને કરે છે આપડે ત્યાં બી તમે જુઓ તો સિરિયલ આવે છે ને કેટલી સરસ છે કે અ આ બધા નવા નવા છોક કરાઓ છે, યુવાનો એકદમ એ લોકો બધી પ્રોડક્ટસ લઈને આવે છે અને એ લોકોને કઈ ફંડિંગ મળે છે, અને બધું સારું એ લોકો નું થઈ જાય છે એટલે એ લોકોને પણ પ્રોત્સાહન મળે અને આમાં કેવું છે કે પો તાનું જે હોય તેરા પર પગભર રેય, હવે આજે હું છું તો મારે કેવું કે હું કોઈને ત્યાં નોકરી જ કરું છું એટલે મારું છે ને કઈ પોતાનું વર્ચસ્વ નથી, એટલે એ જેટલું કેઈ ને તેટલું મારે કરવું જ પડે અવે મ છા નઈ હોય તો પણ હું કરી નથી શકતી, બીજું કે મારે રજા જોઈતી હોય, મારે કઈ એવી ઈમરજન્સી આવી ગઈ હોય, તો તે બધું મારાથી થતું નથી એટલે પછી ત્યારે એ ઘડી એ એમ થાય કે પોત તાનો ધંધો હોય કે પોતાનો વ્યવસાય હોય તો હું મન મરજી મુજબ બધું વસ્તુ કરી શકું છું, અને હું જાતે કઈ બી વસ્તુ ના નિર્ણય લઈ શકું છું, એટલે આ બધા ના કારણે છે ને જરાક એવું થાય કે સ્ટાર્ટઅપ અને કોઈ કે એન્ટરપ્રેનર આપડે બનીએ તો સારું પડે એમ કરીને કોઈના અંદર દબાવ પડે નહી એમ કરીને, તમારા શું વિચાર છે આ બાબતમાં?
અત્યારના યુવાનોને અ વધારે ઇન્ટરેસ્ટ છે જેમ તમે બધી જોશો ઘણી બધી અ આપડી તા એપ્લિકેશન હશે અને તમે જે કંપની બિન જોઈ હશે જે નાના લોકોએ ચાલુ કરી છે, અત્યારે કંઈક કોમર્સનો બી જમાનો બહુ ચાલે છે. જેમાં ઝેપટોવાળા જે છે એ લોકો એ બી એવું જ બે એકદમ યંગ છોકરાઓએ ચાલુ કર્યું છે, પણ એ એનું એટલું મસ્ત છે કે દસ મિનિટમાં તમારી ત્યાં કંઈ બી તમે સ્નેક્સ કે કંઈ બી બીજું મંગાવો દુકાનમાંથી તે આવી જાય છે. જે એવી ઘણી બધી બીજી બધુ છે પછી તમે જે સિરિયલની વાત કરી શાક ટેન્કની તેમાં પન ઘણા બધા પ્રોડક્ટ્સ એવા સારા આવે ને એ પન એક માર્કેટિંગ સ્પોટ જેવુ જ થઈ ગયું છે બધા માટે કે ચાલો ટી વી માં આવી ગયું તો એટલીસ એ દિવસે કે એના એક બે વીકમાં તો આખી ઓળખાન થઈ જાય છે ને ઘણા ફોલોઅર્સ પન વધી જાય છે, એવું જ બીજી એક તમને વાત કેઉ તો એમાં જ અત્યારે આપડા રીસન સિઝનમાં સાક ટેન્કના સિઝનમાં આપડા વલસાડના બી આવેલા અતા તાશા ક્રાફ્ટ કરીને એક જે આ કોસંબા આપડા કોસંબા એરિયાના જ છે તે લોકો બંગડીને એવુ અ કસ્ટમાઈઝ બનાઈ આપે છે તે પનએક સારું આખું હતું એ લેડીસોનું અ આખું
હાં, એજ ને એટલે આમાં કેવું છે કે આપડે સ્ટાર્ટઅપના ઘણા ફાયદાઓ છે, ગેરફાયદાઓ બી છે, જેમ કે બધા જ ધંધા અને વ્યવસાય ચાલતા નથી. અવે આપડા વલસાડની જ વાત કરીએ તો એવા કેટલી બધી ખાણી પીણીની દુકાન છે, આજે એ પન સ્ટાર્ટઅપ જ કહેવાય છે, તો એ ખુલ્લી છે પણ લોકોને એનો સ્વાદ નથી ભાવતો, કાં તો એ લોકોને કઈ મુશ્કેલી થઈ ગઈ, કાં તો એ લોકોને કઈ વસ્તુ બનાવીની સઈ કા કે ટાઈમ પર આવીની આપ પી ની શયકા ક્વોલિટી મેન્ટેન ની કરી શયકા તેના કારણે છે ને એ વ્યવસાય એ લોક કોઈ બંધ કરવો પડે છે. એટલે આમાં કેવું થાય કે અવે એમ જોવા જાય તો નોકરી જે છે તો તે મારી એક ક ફિક્સ સેવ ઈન્કમ થઈ જાય સેફ ઈન્કમ બરાબર પણ હું સ્ટાર્ટઅપ કરું એટલે બધું જ મારું નફો બી મારો નુકસાન બી મારું અને જે પણ ઉ નાખું એ બી મારું જ અને જે ગયું તે બી મારું એટલે આમાં કે હંડ્રેડ પર્સેન્ટ રિસ્ક જેવું થઈ જાય એટલે ઘણા લોકો છે ને તે તૈયાર જલ્દી બો થતા નથી પણ આ નવ યુવાન છે ને એ લોકોને કેવું કે ટોલરન્સ પાવર એક તો ઓછો એ લોકો છે ને કોઈના અંડર કામ ની કરી શકે. એટલે એના કારણે એ લોકો શું વિચારે કે ચલ આપણે સ્ટાર્ટઅપ કરી દઈએ, આપડે આ ધંધો ચાલુ કરીએ એ કશો વાંધો નઈ, અવે જેનું ચાલી ગયું એનું નસીબ છે પણ નથી ચાલતું તો પછી એક તકલીફ થઈ જાય, એટલે સ્ટાર્ટઅપ નું કેવું છે ને કે ફાયદા તો છે જ પણ સાથે સાથે નુકસાન બી છે, અને ઘણી વાર તો એવું થાય કે તો ઠીક છે કે નાના તમે પાયા પર સ્ટાર્ટઅપ નું કઈ કૈરુ હોય તો વાંધો નથી આવતો, પણ ધારો કે તમે કોઈ મોટા પાયા પર કૈરુ હોય અને તમે કસ્સે થી બો બધી જગ્યા થી પૈસા લીધેલા હોય લોન લીધેલી હોય તો પછી એ તો તમે મુશ્કેલીમાં આવી જાઓ, અને તમને બોવ ખરાબ દિવસો જોવા પડે છે, એટલે આપડે જે પણ કહીએ જે પણ વસ્તુ પ પગલા લઈએ એ બધું જ છેને સમજી વિચારીને લેવું જોઈએ એમ મારું માનવું છે, કે તમારે સ્ટાર્ટઅપ શરૂ કરવું છે વાંધો નથી પણ એકદમ સમજી વિચારીને સ્ટાર્ટઅપ શરૂ કરવું જોઈએ, તમારું શું માનવું છે આ બાબતમાં?
અડધા લોકો કેવું છે કે પહેલાં થોડું વરસ જોબ પણ કરે છે કે, ચાલો કોઈ ફિલ્ડમાં ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે, આ જે એ એફએમસીજી છે, જે ડેલી કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ બધા વપરાતા હોય એવી કંપનીમાં કોઈ કોઈએ દસ વર્ષ જોબ કરી હોય ને પછી સ્ટાર્ટઅપનો પ્લેન કરે તો કેવું એ લોકો પાસે એક બેકઅપ પણ બની જાય, ને ફેમિલી પણ સેફ રેય ને એ લોકોને પોતાના પૈસા પણ ઇન્વેસ્ટ કરાય ને પછી રિસ્ક લેય શકે તો એવી રીતે બી કોઈ કોઈ કરે તો એ પણ પ્રોપર વે છે,. એ બિઝનેસ બનાવવાનો તો એનાથી કેવો ફાયદો પણ એ થાય કે એનું પોતાનો એક્સપિરિયન્સ પ્લસ એ જ એ રિલેટેડ જ પ્રોડક્ટમાં એ જો કઈ ગેપ માર્કેટમાં કઈ ગેપ હોય તો એને ટાર્ગેટ કરે ને ઓડિયન્સ પણ જો ઓડિયન્સને પણ ગમે તો એ એ રીતે ઘણું સ્ટાર્ટઅપ એ લોકોનું ચાલી શકે, એટલે એવી રીતે એ લોકો એકદમ જ અત્યારના જે નવયુવાન જે રિસ્ક લેવા માંગે એ પણ એ લોકોએ થોડું એ રીતે કરી શકે કે થોડું વેઇટ કરે, થોડું સમજીએ માર્કેટને, થોડું આ પોતે બી એક્સપિરિયન્સ લીએ એ ફિલ્ડમાં જઈને ને પછી બિઝનેસ ચાલુ કરીએ તો એ એના સક્સેસ રેટ વધી શકે. કેમ જે સ્ટાર્ટિંગમાં જે હોય છે.
હા, બિલકુલ સાચી વાત છે તમારી આ વસ્તુ છે ને અમે અનુભયવી છે, કે ઘણા લોકો કેવું છે કે તાત્કાલિક ચાલુ કરી દેય હવે જેમ કે, એ લોકોને ભણી રહ્યા છે પણ નોકરી મળતી નથી તો એ લોકો કેવું કરે એ લોકો પોતે સ્ટાર્ટઅપ કરી દેય. એટલે એ લોકોને કોઈ પણ જાતનો અનુભવ હોતો નથી, તેના કારણે છે ને તે ફેલ થવાના ચાન્સીસ વધારે છે, પણ તમે જેમ કીધું તેમ કે એ લોકો નોકરી કઈરી હોય અને એ લોકોને ખબર હોય કે પ્રોડક્ટ કેવી રીતે બનાવે શકાય છે, પછી જોબ વર્ક કરતા હોય કોઈ બે ત્રણ જગ્યાએ જેમ કે હવે તમે આઈટીમાં છો, તો તમે નોકરી કરી છે, પણ તમને ખબર પડી ગઈ છે કે સોફ્ટવેર બનાવું હોય તો કેવી રીતે બનાવાય હવે પછી તમે સ્ટાટપ ચાલુ કરો તો વાંધો નથી આવતો કારણે તમારી પાસે ઓલરેડી એ બધું બૅગ્રાઉન્ડ નોલેજ છે, બીજું કે તમે કસ્ટમર ને રિટેન કરી શકો છો તમને ખબર છે કસ્ટમરની ડિમાન્ડ શું છે. તમે બધુ વસ્તુ પૂરી પાડી શકો છો એટલે આ કેસમાં છે ને તે સારું પડે છે. હવે નાની નાની વસ્તુ હોય ને તો વાંધો નથી આવતો. પણ જયારે મોટા પાયા પર કરવાનું આવે છે ને ત્યારે આપણે બધું જ જોવું પડે છે. રિસ્ક મેનેજમેન્ટ જોવું પડે છે, બધુ એનાલાઈઝ કરવું પડે છે, માર્કેટ જોવું પડે છે અને આપણે છે ને કે કઈ વસ્તુ આપણને ક્યારે મળશે, કેવી રીતે મળશે, કસ્ટમરને આપણે રિટેન કેવી રીતે કરવાના, નવા કસ્ટમર કેવી રીતે લાવવાના એ બધી વસ્તુનું છેને આપણે ભણવું પડે અને આપણી પાસે એવી ટીમ હોવી જોઈએ કે જે આપડું બધું કામ પૂરું પાડી આપે. ચલો તમારી સાથે ખુબ આનંદ આવ્યો આ વત પર વાત કરીને. આવી ચાલો ફરી પાછા આપડે મળશું ઠીક છે. આવજો.